હ
શું કરો તમે
કઈ નઈ બસ એમ જ ટીવી જોયા કરતા
હા હું પણ એમાં જ બેસેલી હતી અને એમ પેલું જેઠાલાલ જોતી હતી
ઓહ અચ્છા કર ભાલ
એજ ઓલ ટાઈમ ફેવરેટ ભૂતની એપિસોડ
ઓ વાળો ભાગ જોઈ તો મેં પણ બહુ વાર જોયું
અચ્છા ચાલો હું આજે એમ પરી કે તમને કેટલું યાદ રીતે મેં જોયું છેું તો કેમ કે તો બધાનું હંમેશા ફેવરેટ એટલે પસંદીદા છે તો તમે મને જણાવ કે એમાં શું થઈશ બધાથી પેલા સ્ટાર્ટિંગ ક્યાંથી થાય એટલે શરૂઆત ક્યાંથી થાય એની
શરૂઆત તો છે ને પેલો તારક મહેતા ને છે પ્રમોશન મળવાનું હોય તો એ નીકળવાનું હોય તો છે ને પણ એના પહેલા છે ને તે છી ખાઈ મૂકે તો અંજલિ ને કે કે ના ઉભા રહ્યો તમે તમે નહી જવા હમણાં પણ તારક મે તારક જે હોય તે જવાનું કે કે હા બીજીું છે કેમ જાણી બૂજીી ને ખાઈ મૂકી એના પછી છેને દયા પણ કે તો પણ કોઈની વાત નહી માને પછી દયા છે ને બાનુ મારે કે અરે ટપ્પુ ના પપ્પા તમને શું થયા એમ કરીને તો તારક મહેતા સોળી અને ભીડે ની ઘરે દોડી જાય એને જોવા માટે શું થયું એ કરીને હા ને ઓ પછી જેઠા લાલ હ ફોન મૂકી ને પોતાના ખિસ્સા માં તો સોડીને લાગે ને અ હાર્ટ એટેક આવ્યો છે તો એ છે ને એને સોફા પર એમ ઉંગાડીથી એકી તમે ચિંતા નહી કરો તમને બધું સારું થઇ જશે એમ કેમ કે પછી કાય નહી એવું છે વિચારે
હા હા હમ પછી બધા પેલો મહેતા સત્યય જેઠા હમણાં તો સુધી તમે જારે બાલકીનીમાં તળ દો તો સારો હતો તો હમણાં અચાનક શું થઈ ગયું તો પછી એમ કે અરે અરે મને શું છે તો બધા મને પણ મને પણ એ તો જણાવો પછી એમ કે આ દયા ભાભી વધારે જોરથી અડડાવીનેમ બધાને બોલાવીને આવ્યા તો એ બધું જ થાય છે પછી દાય કે નહી ટપુ ના પપ્પાને કઈ નથી થયું છે તો તમે છી ખાદી તો અજંલી ભાભી તમને રોકતા હતા તો તમે તો પણ નહીં રોક્યા તો મેં એમ જૂઠું કહીને તમને રોકેલું છે એ
હા પછી અંજલિ એમ જ ગઈ પછી તા રક કે ને કે મેં આ બધા અંધવિશ્વાસમાં નહી પછી પેલી કેઈ ને કે મેં તમને કીધું હોત તો તમે પાંચ દસ મિનિટભી ઉભા રહી જત તો કઈ ન થતા આટલું પછી દયા બધા માટે ચાય માટે કેતી તો નહીં તારક કે કે મને ઓલરેડી લેટ થઈ ગયો છે હવે મેં હજુ નહી ઉઊભો રહેવાનું પણ ભીડે ને ચા પીવી હતી
હા એ
એ બહ એ હોય પછી મુખવાસ બધાને આપ્યો તો પેલો ભીડે જ લઈ હાથ થી પ્રસાદ લઈ એ ટાઈપ માં મુખવાસીઈ ને પછી માથા પર ફેરવી મૂકે
હા હા બરાબર એ મેં જોયું હતું
અ પછી પેલી બબીતા નીકળે સ્કબ્લુ કલર ના કપડા ને તો એને કોઈ એની ફ્રેન્ડ કીધું હોય કે બુધવારે કેબલુ પીતી એના માટે હા તો લગ ક તો હા બજવે કે જની હ ભ જેઠલાલ ક મેં પણ તમને મદદ કર છ એમ કંપની આપતો છું ને કે ચૂપકીપ કેને કેની બ્લલો પેન હાથ
હ હા
હા
હમ પછી પેલો એમ કે મે પણ આ બધામાં વિશ્વાસ કરું તેમ કે હા છે હા મહેતા સાબ એમ હમ
પેલો છોડી ભી કે મેં પણ આજ તમને બધા ની કંપની આપતા કેમ કે મે પું છે હા પછી પે જેઠાલાલ કે બબીતાજી તમને આપવા માટે તો બ ખૂબ લો છે
હા કેટલો ખરાબ પીજે મારે ને
હા એજ પછી તારક મહેતા નીકળી જાય ફટાફટ ને જવાનું હોય તો પછી બધા પોતપોતાના કામ
ના ના આપણે ની કળે ત્યારે એમ કેને ચલ મેં તો નીકળતા એમ કે હા ચલ જાઓ નીકલો એમ કે અભી તો તું ને બોલા કે તું જીપ હમણાં તો તું જીપમાં છોડવાનો હતો મને એમ બધું કેતા હતા હ પછી જેઠાલ દુકાન જાય ને
હા ઈ જ અને પછી જેઠાની દુકાનમાં લીકેજ થતી હોય તો પછી પેલો નટુકાકા ઈને છત્રી આપી દે અને પછી એને કે કે આ લીકેજ સુધારવા માટે ને અને પછી એની છત્રી બી કેવી બંધ ની થાય એ ટાઈપની હોય
હા હા એ એને પકડી ને જ બેસી રેવાનું હોય
સ્ટોરી સંભળાવે પેલી ઘંટડી વાળી કે એ પણ એ તો એનું સપનું હતું
હા પણ એ સ્ટોરી શું હતી
એમાં સ્ટોરી એ હતી કે નટુકા કા ને છે ને ઈના ગામ ના સાઈડે બધા છે ને અ શું કેવાય કે કઈ બી અગર કોઈને ભૂત એમ કઈ દેખાતું ને તો બધી જે આંટી લોકો હોય ને એ ગરબા ગાવા નીકળી જાય
હા ભૂત ભાગી જા રે ભૂત ભાગી જ રે ભૂત ભાગી જા રે ભૂત ભાગી જારે એમ કરી ને હ ને
હા ઈ જ પછી એ પેલો એક દિવસે ઈ ની પાછળ કોઈ આવ તો હોય અને કુવાની અંદર પડી જાય અને પછી તેને ઘંટણી ના અવાજો આવે
ટીંગ ટીંગ ટીંગ ટીંગ પછી રિયલમાં ફોનની રીંગ વાગવા લાગે
હા પછી એ જેઠાલાલ કે કે આ તો મારાં ફોન ની રિંગ છે એ બધું થાય
ને એમ કે નહી પેલા એમ કે આજે પણ મને ઘંટડીનો અવાજ આવે છે એમ કે તો એમ કે એ વો આપ નટુકાકા અઅઅ તે તમારે ફોનની રિંગ વાગતી છે ને એમ કે પછી કે ઓ હા અચ્છા એવું છે
હા એ જ અને પછી પેલો એમ કે અને પછી રાત્રે જયારે જવાના ટાઈમ થાય ત્યારે
નહી પછી પેલો કે કે અઅ ઉસકે બાદ ક્યાં હુઆ તો એમકે ઉસકે બાદ મું એના પછી હું ઉઠી ગયો મારો સપ નું હતું એ તો
હમ ઈ જ પછી જે જેઠાલાલ જવાનું થાય ને ત્યારે બહુ વરસાદ પડ તો હોય તે છત્રી પેલું કે કે આ ગોડાઉનની છત્રી લઇ જાવ તો ઈ કે પણ એમાં પ્રોબ્લેમ છે તમે અગર બાર રિક્ષામાં બેસો ને તો છત્રી બાર કરીને કેમ કે બંધ નહી થાય પછી અ એ નટુકાકા જેઠાલાલને કે પોતાની છત્રી આપી દે પેલી કલરિંગ વાળી
ઈ છોકરીવાળી છત્રી લેડીસ છત્રી તો કેમ કે મેં હવે લેડીસ છત્રી લઇ જવું તો એમકે અબ રિક્ષાં શું દેખા શું જોવાશે છત્રી લેડીસ છે કે જેન્ટસ છે તમે તો તમને ભીંજવા વરસાદથી બચાવશે જ ને
હા એજ પછી જતી વખતે એ જેઠાલાલ ને કે આજે અમાવસ ની રાત છે બહુ ભારી હોય તો સંભાળીને જજો તો જેઠાલાલ હું પીજે મારે તમને ખબર છે
શુ
યાદ નથી કે તમને કેટલું ફેમસ
હા એ જ કે કુછ ની મેં ઉસકો સંભાલું પકડી લેવા એમ
એવું ની કેય પેલો કેયને કે બહત ભારી હતી કે કુછ નહિ મે ઉસે ઉઠા લુંંગા. એમ કેય અને પછી એને રીક્ષા મળી તો જાય પણ અડધે રસ્તે ઉતારી મૂકે કેમ
હા એના એના જે સોસાયટીનો જે અંદર રસ્તો હોય એના જરાક જ પહેલા જ રિક્ષા એની બગડી જાય.
હા એ જ પછી શું થાય અ બહુ જ વરસાદ. પડતું હોય તો એક અ પેલી ભૂતની આવી જાય છ એ રિયલમાં તો ભૂતની નઈ આવતી પણ એ આવી જાય અને એને ઘોરબંદરનો રસ્તો પૂછે.
હા તો પેલો કેય કે આ તો ગોરબંદર તો યે તો થાણે હૈ વો તો અપને થાણે મે હૈ યે તો પોરબંદર વો તો એટલે અહિયાંથી તો એ બહુ જ દૂર છે તમે તો અલગ જ લોકેશન પર એટલે અલગ જ જગ્યા પર પર આવી ગયા છો તો એમ કે પેલી કેય કઈ નહી હું બે મિનિટ માં ત્યાં પહોંચી જઈશ તો એમ કે બે મિનિટમાં કેવી રીતે તો પછી એમ કરીને છત્રી મારી હા હા હસવા લાગે તો બો પેલો બો ખતરનાક ડરી જાય.
હા એ પછી ભાગવા લાગે પછી સસ અને એના પેલા બાપુજી પેલી કહાની બધું સંભળાવે ને લ
હા હા કે એક સુમસામ સડક એટલે સુમસામ રસ્તા પર એક જતો હોય.
થાય. એ બધું તે સંભળાવે પછી બધાન લાઈટ ચાલી જાય એમ એ બધું કરીને. પછી જે હાવ પોતાની ઘરે એકદમ ડરીને આવે પછી બેસીને જયારે પાણી પીતો હોય પછી દયાને કેયને આજે મેરી સાથ એક અજા ભયાનક હાદ શો જો થયો. કઈ ખબર ની પડે તે ટાઈપનું પછી દયાને તે બધી સ્ટોરી કે શું થ્યું શું ની.
હા, તો પછી પેઈ તેણે તમે તમને કઈ જમવાનું કે કઈ ખાવાનું આયપું હતું? તો કેમ કે તે ખાવાથી પછી એ ગાંડો થઈ જાય એમ કે નહી આપ તો એમ સારા છો તો તમે તો કઈ ખાધું ના હશે એટલે હાથ પગ પણ તમારા સીધા જ છે. તો પછી એમ કરીને એમ કે કઈ ની ગભરાવ ની એ તો તમને એમ વહેમ કે કઈ તો એવું હશે. તો પછી પેલો કૂતરાનો અવાજ આવે તો બી ને પેલો અંદર જ મી ને અંદર જતો રેય
હા એ જ પછી જમીને હું સુઈ
પછી પેલાને દયા એમ ડાયલોગ બી મારે ને કે તમને જમ તમને આપ તમને ભૂખ તો લાગેલી જ હશે. તો એમ કે હા અને આજે વધારે જમા તો એમ કે વ-વધારે ભૂખ લાગી છે એટલે તમે બી ગ્યા છો. એમ કરીને.
હા એજ પછી સવારે ખાય ત મહેતા સાહેબ પોતાન હું કેવાય મીઠાઈ બધું લઈ ને ત આવે કે એનું એમ પ્રમોશન થઈ ગ્યો. તો પછી પેલા એમ કેયને હા, પછી દયા કેયને કે મારા લીધે મે તમને રોયકો તો એટ એટલે ને તો તમને ની મળતે આવું બધું. ઉપરથી પેલો જેઠાલાલ પોતાની વાત શેર કરે ના સાથે. તો મહેતા સાહેબ કેય ને કે તું કોઈને કેતા ની કેમ કે એ બધા પાગલ ગણશે ન અફવા ઉડશે.
હા એ તો બધા બધા એમ ડરનો માહોલ થઈ જશે કે આ સોસાયટીમાં લોકો આવી બધી વાતો કરે છે ને તેમ
હા એ જ અને પછી કે પેલો ભીડે ભી કઈ અ સુવિચાર લખવાનો હોય તેને કે સુવિચાર ની મળે તો પેલો અબ્દુલને આવીને કે સુવિચારની ચેતવણી લખો ચેતાવણી
હા ને પેલો કે કે તો પછી ભીડા કે કે એ અબ્દુલ કે જયારે હું દુકાન બંધ કરું ને ની ની હમણાં છે એમ બધા લોકો કે છે કે આજુબાજુ બહુરા એમ અવાજો આવે છે એમને તેમ તો એમ કે એ બધું તો અફવા છે બધું કઈ નહી હોય તેમ કે કે એ બધું તફવાત છે પણ મેં પોતાને આ કાને સાંભળીધું છે કે ત્યાં લોકો આવે છે અને એમ કહે એટલે ત્યાં એમ એના ખરાબ એમ અવાજ એમ ભયાનક ભયાનક અવાજો આવે છે, એ બધું તો એમ કે તો પછી કે વો તો હમલોગ એટલે એ બધું તમે લોકો જોઈ લેશુ એમ કરીને એને કઈ કે
હા હા એ
ચાલો હું ફોન મૂકું મારે જરા કઈ કામ આવી ગય આપડે પાકુ પછી બોલશું હા ચાલો હું મુકું બાય.